હેલો. જય શ્રી કૃષ્ણ.
કેમ છો તમે?
બસ મજામાં છું, તમે કેમ છો?
બસ મજામાં. શું કે છે તમારો અવાજ કેમ ભારે ભારે લાગે છે તબિયત બબિયત સારી નથી શું?
ના ના તબિયત તો સારી છે આ થોડાક દિવસ
બરાબર મેં કીધું આ હવામાનમાં ફેરફાર થીયો છે તો અસર તમારા ઉપર દેખાય છે. શરદી, ઉધરસ થઈ ગયા છે કે શું?
હા એજ ને બે દિવસ પહેલા એ થોડો મોસમ ચેન્જ થઈ ગયો એટલે શરદી લાગી ગઈ હતી. બસ બાકી તો બધ બધું બરાબર છે.
હને હા જોવ ને અચાનક જ કેવું હવામાનમાં ફેરફાર થવા માંડ્યો. કેટલી ગરમી પડતી હતી ને અચાનક જ વરસાદ પડવા માંડ્યો ને વાવાઝોડું આવ્યું ને પવન ને કેવું બધું થવા માંડ્યું. તમારે બી ત્યાં એવું છે? વાતાવરણ માં ફેરફાર દેખાય છે?
હા હા અમારે ભી અહિયાં વાત તાવરણમાં ફેરફાર થોડું ઘણું થયું છે વાવાઝોડાું આવ્યો અને પછી વરસાદ પણ પડ્યો. તો મોસમ થોડું ઠંડુ થઈ ગયો પણ અચાનક થી બધા લોકોની ઘરમાં પણ તબિયત ખરાબ થઈ ગઈ. હું બધા લોકો ને શરદી ખાસી થઈ ગયા.
હા સાચી વાત પણ આવો હવામાન ના લીધે થાયજ ને તમે વિચારો તો ખરા, કેવી ગરમી પડતી હતીને અચાનક જ વરસાદ આવવા માંડ્યો ને પવન સાથે વાવાઝોડું થયું એટલે મોસમ બદલાણી અને છોકરાઓમાં સૌથી વધારે અસર ખબર નાના છોકરા ઉપર થાય, બિચારોને શરદી, ઉધરસ, તાવ ને કેટલું બધું થઇ જાય. એમાં શું કરે છોકરાઓ બી.
હા, એ સાચું. સૌથી વધારે બાળકો પર અસર થાય છે. તો એ લોકો ને આપ આપ આપણને ઘણું ધ્યાન રાખવું પડે.
હા, બાળકો ન રાખવું પડે. ના ના અમારે ભી અહીંયા અચાનક જ જો બે દિવસ પેલા રાત્રે અહ કેટલા વાગે ત્રણક વાઈગા હશે, તો તમે જોવ એટલો જોરદાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને પવન પવન ઝાડવા આમથી આમ થાય એટલો અને સવારે તમે જોવ તો આપણે ગરમીમાં ઉઠતા નથી પણ સવારે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું ને કે આપડે ચાદર ઓઢવી પેઇડી.
હા, એતો સાચું કીધું. હા, એજને અચાનક થી એકદમજ ફેરફાર થઈ ગયો.
અચાનક એના લીધે પણ બીમારીઓ કેટલી આવે, તમે જો ને છોકરાઓ આવી ગરમીમાં ઠંડુ પીણું ને પીતા હતા ને અચાનક ઠંડુ વાતાવરણ થવા માંડ્યું એટલે સીધી લોકો ને શરદી ને ઉધરસ અને એ બે થાય, એટલે છોકરોને સીધો તાવ આવે અને તાવ આવે એટલે છોકરાને હવે દવાખાને લઈ જવા પડે ઘર ઉપચાર કરી, પણ કેટલા કરી ઘરે આ અત્યારે ઘરની દવા અસરે નથી કરતી આજના છોકરાઓને તો.
હા એ સાચું કીધું આપણને આમ છે કે બે દિવસ તો ઘરનો જ ઉપચા ઉપાય કરવું જોઈએ. ડાયરેક્ટ દવાખાના જઈએ તો એના કરતા આપણે ઘરે કંઈક ઉપાય કરીએ તો સારું રહે.
હા સાચી વાત છે, ના ના પણ આ જો હવામાન આવ ને આવું સતત રયુ ને તો આ બીમારીઓ વધવાની જ છે. એમાં જો કેટલા મેલેરિયા થવાના છે. પછી આ કમળ જેવી અસર થાય છે અત્યારે માણસોને લૂ લાગી જાય છે, અને કેટલી બીમારીઓ અત્યારે નોતરે છે, આ વાતાવરણ થાય છે ને આવું એટલે ઘણી બધી બીમારીઓ આપણા શરીરમાં પ્રવેશી જાય છે.
હા એ સાચું કીધું કે એ બીમારી કા એ વાવાઝોડાના લીધે અચાનક આ ફેરફાર થવાથી ઘણા બધા લોકોને બીમારી થવાની છે, અને હવે આ મોસમ પણ બદલાઈ જશે અને વરસાદનો સિઝન આવશે એટલે ઘણા લોકો માંદા પડશે. ઘરના એકએ એક કોઈના કોઈ એક સદસ્ય તો માંદો પડવાનો જ છે.
હા, અને એવું છે કે ઘરમાં જો એક વ્યક્તિને આ બધું શરદી ઉધરસ ને તાવ થ્યુને એટલે ઘરના પછી જેટલા વ્યક્તિ હોય ને એ બધાનો વારો લઈલે, એક એક પછી એક એક પછી બધા લોકોનો ભાગ બની જ જાય એ બીમારીનો.
હા, એ તો સાચું કીધું એક ને કઈક થાય તો પછી ધીરે ધીરે કરતા આ બધાને પકડી જાય છે. આ શરદી ખસી તાવ છે એકને થાય તો બીજાને પણ થવાની જ છે.
છે, તમે શું ઘરજુ ઉપચારમાં શું કરો છો આ છોકરાઓને શરદી ઉધરસ ને એવું બધું થાય છે તો એના માટે?
શરદીમાં તો આપણે, અહ શું કે આ ગરમ અજમો ગરમ કરીને સુંઘે તો પણ સારું રહે એ એનાથી નાક આપણનું સહી થઈ જાય, તમે શું કરો?
હું મારા છોકરાને શું કરું, ગરમ પાણી કરું એમાં પછી થોડુંક આદું નાખું, થોડુંક મીઠું નાખું, થોડીક હળદર નાખું, અને ઠરી જાય ને એકદમ ઉકાડુ પેલા એક ગ્લાસ પાણી હોયને અડધો ગ્લાસ થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાડુ. અને પછી ઠંડુ થવા દઉં અને ઠંડુ થાય ને એટલે એમાં એક ચમચી મધ નાખું, મધ નાખીને આપું એટલે એનાથી શરદી અને ઉધરસ બેમાં રાહત રેય.
શરદી, શરદી થાય તો આપણે ભાપ પણ લઈ શકીએ. કે જે વિક્સ ને બાફ લઈએ તો પણ એ
હા, હા, અ હા સચો નાસ લેવાથી પણ ફાયદો પણ આજના નાના નાના છોકરાઓને બેન ક્યાં નાશ લેવડાવ. દાજી જાય તો ગરમ પાણીમાં આપણને ઈ બીક લાગે. એટલે એમ થાય કે નાના આ જે કરજુક ઉપચાર છે ને ઈ જ બતાવી. બીજું ઈ છે કે હળદર મધ ચટાડી પછી ઓલી સી તો ફોલાદી આવે છે. આયુર્વેદિક દવા, ખબર છે? નાના છોકરાઓ માટે સ્પેશિયલ શરદીની જ આવે છે. હા, અ ઈ બી આપી શકાય છે. હા સારું. નાના પણ અત્યારે આ બીમારીના લીધે એમ થાય કે છોકરાઓને ઘરે આપડે પીવડાવી પીવ ઘરનું કાઈ રેતું જ નથી માન અસર જ નથી થાતી પણ થોડી ઘણી અસર થાય પણ અંતે છેલ્લે તો આપણે ડોક્ટર આગળ જાવું જ પડે કે ભાઈ હવે તમે હરખી દવા દયો તો થાય
હા એ સાચું કીધું છેલ્લે તો આપણને હોસ હોસ્પિટલ જવા જ પડે છે ઘરના ઉપાયો તો કામ કરે નહીં તો આપણને આમ કે બે દિવસ તો થઈ ગયા હવે તો આપણને દવાખાને જવાનું જાવું જ પડશે.
હા સાચી વાત છે પણ આ જો હવા હવામાનમાં અત્યારે ઈ લોકો બી એવી આગાહી કરે છે કે તમારે આટલા દિવસમાં વરસાદ થશે, આટલા દિવસમાં ગરમી રહેશે, હમણાં જોવોને વચ્ચે કેવું રેડ ઝોન જાહેર નતું કરી દીધું પચીસ થી બે તારીખ સુધી કે ઘરની બહાર કોઈએ નીકળવું અચ્છા એટલી હીટ વેવ થાશે ને હા ગરમી રહેશે ને તમે જો નીકળ્યા તો તમને હાર્ટ એટેક આવવાની સંભાવના છે, ગરમીમાં તમને ચક્કર આવી જશે, માથાનો દુખાવો થઈ જશે, કેટલી બીમારીઓને નોતરશે. તે હવામાન વિભાગવાળા એ એટલી તો આપણને આગાહી કરી દીધી કે ભાઈ તમે ચેતીને રેજો કે આ સમયગાળામાં તમે અ સવારે દસ થી સાંજે ચાર વાગ્યા સુધી ઘરની બહાર નીકળતા નહી નકર તમે આ બીમારીનો ભોગ બની જશો. અને ખરેખર બન્યું ભી એવું છે હો આ તડકામાં નીકળ્યા છે ને બારે એ લોકો ખરેખર બીમાર પડી ગયા છે.
હા એ સાચું કીધું આજથી ગરમીમાં બહાર નીકળવાનું મન પણ ન થાય. આમ થાય કે આપણને ઘરે એસી માં કે થોડીક દેર રહે તો થોડું
હા અરે બેન કેવી ગરમી પડે તમે જોવો તો બહાર નીકળીને તો આપણું ચામડું બરે એટલી તડકો એટલો તડકો એટલો તડકો કે આમ રેવાય નહી એટલો તડકો છે મે તો વિચાર હવામાન વિભાગ વારાએ હાચું જ કીધું છે કે ભાઈ આ સમયગાળામાં તમને બંને ત્યાં સુધી જરૂર ના હોય તો ઘરની બાર નો નીકળતા નો નીકળતા નો પણ અમુક વાર એવું હોય કે આપણને ન છૂટકે કામ હોય તો આપણે નીકળવું જ પડે છે અને પછી જે આપણે બીમારીનો ભોગ બની જઈ છે. અને અંતે આપ આપણને ગરમી એટલી લાગે અને ગરમીમાંથી આવી ને આપણે પાણી સીધું ઠંડુ પાણી પી, ને લસ્સી પીને સોડા પીને, આ પીને, તે પીને એટલે પછી આપણે તબિયત બગડવાની જ
હા એ તો છે જ ગરમીમાંથી ક્યારે પણ આપણે ઘરથી બહાર બહાર જઈને આપણે ક્યારે પણ ઘરે આવે તો આપણને ઠંડુ પાણી પીવું ન જોઈએ. આટલી ગરમી માંથી બહાર આવે આપને ઘરે તો પછી બીમારી પકડવાની જ છે એ તો
હા ગલતી ના ના સાચી વાત છે અને પણ તમે રેજો તમે પાણી વગર તમે એક સેકન્ડએ નહી રહી શકો. તમે ઘરની બારે તમે જાશો ને પાણી પાણી થાશે એમ થાશે હો પાણી દયો.
હા આપણને બહાર જઈએ તો આપણની જોડે પાણી તો રાખવું જ જોઈએ. કારણ કે આટલી ગરમીમાં પાણી તો.. આપણે થોડાક થોડાક વાર પછી પાણી પીતો રહેવું જોઈએ. નહીં તો બીમારી પ ઘર કર ડીહાઈડ્રેશનનો શિકાર થઈ જાય છે. ને પછી આપણના બોડીને તો હાઇડ્રેટ રાખવું બહુ જ જરૂરી છે.
હા અમે તો શું કરી અમે તો જો મારી છોકરીને ને બધાને બારે જવું હોય કે, ક્યાંય નીચે ગાર્ડનમાં લઈ જાય કે કોઈ બી જગ્યાએ માર્કેટમાં જવું હોય તો પાણીની બોટલ તો અમે ભેગા લઈને જઈ એમને એમ નીકળી જ નહીં ઘરની બહાર નીકળવાનું જ નહી પાણી લીધા વગર અને નાનું છોકરું તો સમજે નહીં ઘડી ઘડી પાંચ પાંચ મિનટ થાયને દસ દસ મિનિટે થાય પાણી પીવું પાણી પીવું પાણી પીવું ક્યાં ઘડી ઘડી આપણે ક્યાં ગોતવા જઉ પાણી અને આ ગરમીના લીધે આપણને પાણીની ત્રોસ બી એટલું પડે છે. એટલે પાણી તો ઘડીએ આપણી જોડે જ હોવું જોઈએ.
હમ એ સાચું કીધું પાણી તો આપણની જોડે હોવું જ બહુ જરૂરી છે. તો આપણને થોડાક થોડાક વારથી પાણી પીતા રહેવું જોઈએ. આ ગરમીમાં તો એ જ ઈલાજ છે કે આપણે.. થોડાક વાર થોડાક થોડાક વારથી પાણી પીએ કે પછી નિમ્બુ પાણી છે કે આવું બધું આપણને કંઈક ને કંઈક લિક્વિડ પીતા રહેવું
પીતા રહેવું જોઈએ હા એટલે જ ઓલા હવામાન વિભાગવાળાએ આગાહી નથ કરી કે તમે બારે જાઓ તો તમારી જોડે કમસે કમ બે બોટલ તો પાણીની રાખ રાખવાની જ ભાઈ તમે એવી જગ્યાએ અમુક જગ્યાએ પહોંચી ગયા કે તમને ક્યાંય પાણીની જરૂર પડીને તમને પાણી ના મળ્યું તો તમે બેભાન થઈ જાશો તમને ચક્કર આવી જશે. ત્યારે અ જોવો ને બીપી લો થઈ જાય છે. તેના બધે તડકાના લીધે કેટલા બધી બીમારીઓ આવે છે તમે. એટલે પાણી તો ગમે ત્યાં તમે લઈ જાવ પ માણસ તો કેટલા પાણીના પરબ બંધાવે છે ને બારે પાણીના ઢમ મિનરલ વોટરના મુકાવ છે ન ઈ બિચારા બધા એ પુન કરે છે કે ભઈ કોઈને પાણીની બોટલ લઈન નીકળવાનું ભૂલી ગ્યા હોય કે કોઈ પાસે ન હોય પૈસા ન હોય પીવાનું પાણી થી પીવ પાણી ન પરબમાંથી પાણી પી શકે ન બેચારા અ શાંતિ મેળવી શકે છે.
હા, એ સાચું કીધું પરબ હોય તો એનાથી આપણને ફાયદો થાય છે કે આપણને પાણી પી શકીએ છે. તો એ બોવ સારું છે. કાઈ નઈ આટલી બધી આપણને વાતો કરી તમે પણ ધ્યાન રાખજો તમે આ પાણી પીતા રેજો. હું પણ ધ્યાન રાખીશ ને પાણી ટાઈમ ટાઈમ પર પી તી રઇશ.
હા અને બીજું છોકરાઓને જો ક્યારે બી તમે બારે લઈ જાઓ કે ગાર્ડનમાં લઈ જાઓ કે કરો ને, તો બહુ તડકો હોય તો નહી જવા દેવાનું. સાંજ પછી લઈ જવાનું ક રાત્રે લઈ જવાનું. કારણ કે આવા ગરમી ના લીધે છોકરાઓ ભી એટલા બધા ઓલા થઈ જાય કે એના વાસામાં ગરમી નીકળે, ફોડલા નીક કળે ના અરાયું નીકળે ને એવું બધું કેટલા બધી બીમારીઓ આવે છે. એટલે બને ત્યાં સુધી તડકો હોય ગરમી હોય ત્યાં સુધી જવું જ નહી તમારે. અને આ છોકરાઓને બનેના ત્યા હુદી આપડે ઘરમાં જ ગેમ રમાડવી.
હા, એજ ના આવા તડકામાં તો બારે જવ હા. અમારે અહીયા પણ બહુ જ ગરમી પડી હતી. હવે થોડુંક મોસમ ઠીક છે, પણ આ બપોરના સમય તો ગરમી હોય જ છે. તો આટલી ગરમીમાં બહાર નીકળવાનું મન પણ ના છ થાય. આ બાળકોને પણ ઘરમાં જ મૂકે છે કે ભઈ ઘરમાં જ કોઈ ગેમ રમો કે આવું બધું કરો.
હા એજ ને પણ આ છોકરાઓને એમ થાય કે ના અમને બારે જાઉં છે બારે જાઉં છે. ઘરમાં એ રહી રહીને છોકરું રહી કેટલી વાર ઘરમાં કેટલી વાર જાલી શકીએ આપડે અને સમજણા થાય એટલે તો હાવ નથી રેતા છોકરાઓ ઘરમાં. એમ કે ના આલો બારે આલો આ બારે આલો પણ એ લોકોને ખબર નથ પડતી કે બારે આટલી ગરમી પડે છે. કે નો જવાય કે આ લોક બધા હેરાન થાય છે. આપણાને બારે રમે એટલે કેવા પસીના વારા થઈ જાય. આમ નીત્રે ટીપા પડે એ લોકોને છોકરાઓ ના તો. રમતા હોય તોય છોકરાઓ રમત માં ધ્યાન એટલું હોય બોલો એમને ખબર પડે કે મને આટલી ગરમી થાય છે તો હું ના રમું કે એવું કઈ ખબર નથ પડતી.
હા એજ ને એ સાચું કીધું. આ બાળકોને તો બાર રુપ બે બહાર જ ગમે છે. પણ આપણને આવું કે ભઈ બહાર ન જાય તો સારું.
હા હા સારું છે. ના ના અને અત્યારે જો એજ ને પછી અત્યારે ગરમી ના લીધે તમે જોજો છોકરાઓમાં છે ને શરીર માં બધી ઓલી, અરાયું નીકળે ને બધા એક કેરી ની સીઝન, એ બધું ભેગું થાય આ બધું થાય લાખો દી બિચારો છોકરાઓને શરીર માં ખંજવાળા જવા પડતી હોય એટલે એના લીધે બીજ છોકરો બિચાર, પરેશાન થઈ જાય કે ના ના સાચી વાત છે આ મમ્મી કેેતી ને બહાર ન જવું જોઈએ હવે નથી
હા એજ ને, હા એજ ને એમને પણ પછી ખબર પડે કેં હવે મમ્મી સાચો સાચી વાત કેહતી હતી.
હે ને સારું, ધ્યાન રાખજો ચલો ઓકે તમે ભી રાખજો હને ચલો ભલે ઓકે ચલો બાય.
બાય.